હલો હા બોલો કેમ છો?
બસ મજા મા.
આવે છે અવાજ
હા આવેે છે.
હલો.
હા આવે છે આવાજ તમારી
હલો.
હા અવાજ આવે છે.
હા આવે છે બોલો.
હા.
જો શું કરી રહ્યા છો?
બસ હું ઘરનું કામ
હા બસ મારે પણ હમણાં પૈતું કામ
હા.
ના થોડું અમારા ઘરની બહાર શું ગાર્ડન છે તો ત્યાં જ ફરતી હતી થોડું વોકિંગ
હા હાછી વાત હૈ ગાર્ડનમાં તો બઉ વોકિંગ કરવા બહુ મજા આવે છે.
હા ગા ઘરમાં ગાર્ડન હોય ને તો ખુબ જ આમ સારું લાગે. છેમ તો મને તો એમ પણ ગાર્ડન વાળા ઘર ને એવું બધું નીચા નીચે ઘર હોય ને તે બહુ ગમે છે.
હાચી વાત એ નીચે ઘર તો બઉ આપણે ગમે પણ બે છે બહુ વ વરસાદના સમયમાં બધું પાણી આવી જાય ઓ ના ગમે.
તમારી અવાજ કેમ થો ધીમી આવે છે.
ધીમે આવે છે હવે આવે.
વોલ્યુમ ફાસ્ટ કરો.
ફાસ્ટ જ છે હવે ચોમાસામાં બહુ બહુ પ્રોબ્લેમ છે એના માટે કોઈ ઓછું હોય કોઈ ફાસ્ટ આવે એવું થાય. હા આવે અવાજ અમે હા
હા આવે છે, પણ સ્લો આવે છે કઈ નઈ બોલો.
હા કેમ કે ચો આપણે ઘર નીચું હોય ને તો તો સારું કેહેવાય ગાર્ડન ન હોય તો ફરવા જઈએ. ઘડીક વાર બેચીએ લેકિન ચોમાસામાં બહુ તકલીફ પડે આપણે.
હા એ તો છે ચોમાસામાં બહુ તકલીફ પડે.
કેમ કે ગાર્ડન લાગેલી હોય તો. મચ્છરા હોવે ચોમાસામાં પાણી ભરાઈ જાય તો અંદર ભી તોરે એની કોઈ ખબર નહી.
હોય ને તો શું ઘણા બધા મતલબ ફાયદા થાય છે. મતલબ પર્યાવરણ ને શુદ્ધ બનાવે છે. એનાથી શું આપણા મતલબ આમ પોઝિટિવ એનર્જી રહી છે કાર્બન ડાયોક્સાાઈડ એના થી મતલબ કેટલું બધું ઓક્સિજન આપણને મળે છે. તો એને કારણે બધું આપણું જે હવામાન હોય છે તે કેટલું સ્વચ્છ રહે છે આમ. અને વૃક્ષો અને છોડ ને એ તો આપડે આપણા જીવનમાં છે ને આમ વાવવા જ જોઈએ. તો તે ખુબ જ આ મદદરૂપ થાય છે આપણને
હાચી વાત હે. અ અમે તો ગા અમે તો ગામડામાં રહીએને તો ગામડામાં તો તમ બઘા ને ખબર જ છે બહુ ઝાડો હોવે. તમાર તો ઘરના આગળ બી ઝાડ જ છે.
તો સવાર મેં ઊઠીએ નહીં કેટલો પવન આવતો હોય.
હા એ તો છે.
ઓમ તો શ આમ તો સારું કેહેવાય ઓક્સિજન જેટલા વૃક્ષારોપણ વધારે હોવે તો એનો ઓક્સિજન આપણે બહુ શરીર માટે સારું કહેવાય. ને ઘણા લોક તો. ઘણા લોક તો બહાર ભી જાય ગાર્ડન મે ફરવા માટે વોકિંગ કરવા માટે યોગા કરવા માટે ને છોકરાઓ નાના છોકરા હોય તો આપણે આપણે ઘરનું ગાર્ડન ના હોય તો બહાર બી તો હવે કેટલા બધા ગાર્ડન હવે બઉુ સુવિધા છે ગાડૅન તો હવે તો ગા. ગમે તે બિલ્ડિંગો બનાવે તો પહેલા ગાર્ડનની સુવિધા કરે છે.
હમ એ તો. અ બરાબર કેવો તમે કારણ કે આજકાલ છે ને ઘણા લોકો પોતાના ઘરમાં મતલબ છે ને. અ ગાર્ડનમાં કેટલા બધા મસ્ત સારા સારા શાકભાજી અને ફળો ઉગાળે છે. આને કારણે છે ને એને મતલબ આમ ગાર્ડનનું આમ અલગ જ પેલું લુક આવી જાય છે જાણે કિચન ગાર્ડન હોય ને એવું કહેવામાં આવે છે. અ તેમાં તાજા તાજા મતલબ ફળો બધા શાકભાજી તો કેટલા નવા નવા જાત જાત નામ આપડણે આપણા ગાર્ડનમાં ઉગાવી શકીએ છીએ તેના થી શું પૈસાની પણ બચત થઈ જાય છે અને આપણું એનાથી સ્વાસ્થ તે પણ સારું રહે છે ગાર્ડન છે ને આમ બાળકો માટે પણ ખુબ ઉપયોગી કહેવાય છે હવે બાળકો જો આપણને જોઈને આપણા બાળકો પણ છોડ ઉગાડતા શીખે છે. અને મતલબ એ લોકો પોતાની જવાબદારી પણ શીખે છે કે કેવી રીતે આપણે સમાજમાં મત વૃક્ષો વાવવા કેવી મહેનત કરવી જોઈએ તે બધું પણ એ લોકો ને જાણવા મળે છે ને શાળાઓમાં પણ છે ને વિદ્યાર્થીઓ ને ગાર્ડનમાં આમ કેટલું બધું શીખવાડે છે.
સાચી વાત હો તો અમારે તો ગાવડામાં શું કે અમારા અમારા ઘરમે જ પોતાના ઘરમે જ શાક લાગેલો છે દૂધી ભીંડી ગવાર બધું લાગેલ જ છે. હવે ચોમાસામાં તો કેટલું બધું લગાયું છે હવે તો
હમ બરાબર તો તે તો સારું કેહેવાય ને આપડે પણ આપણા મતલબ આપણને શું રોજે તાજા તાજા નહી તો આજકાલ હ બાર બધું કેટલા બધા અ ઇન્જેક્શન વાળા અને દવા વાળા બધા શાકભાજી અને ફ્રૂટો આવે છે. તો તેના કરતા તો આ સારું કેહેવાય કે આપડા પોતાના ઘરમાં જ આ બધી અ બધી સુવિધાઓ આપણેે આપણી જાતે જ બધું કરી શકીએ.
હાચી વાત હે ગરમે તો શું કે આપણે પોતાનું શાક આપણી વાડીમાં ગાલેલો હોય તો આપણે પોતે પેલો દેશી ખાદ નહીં આવે તો ઓ નાખી લો એના માટે બહુ સરસ
સવાર સવાર માં અગર જો ખુલ્ું ગાર્ડન હોય તો આપડે પણ આપડા સવારમાં છે ને ગાર્ડન માં બેસીને એક્સરસાઇઝ યોગા એ પણ કરી શકીએ છે. તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારું કહેવાય છે કારણ કે જો આજના સમયમાં પ્રદુષણ કેટલું બધું ફેલાઈ રહ્યું છે અને બહાર કેટલી બધી સમસ્યાઓ વધી રહી છે. તો આના કારણે છે ને કેટલું બધું પોલ્યુશન બધું ફેલાઈ જાય છે તો આપણે છે ને અ એ પણ જોવું જોઈએ કે કેટલા બધા વૃક્ષો ઉગાડવા જોઈએ છોડ ઉગાડવા જ ખુબ જ જરૂરી છે એમ
આપ આપણા બધાને ગમે તેનો જન્મ દિવસ આવે ને ભલે જન્મ દિવસ આવે એનિવર્સરી આવે તમે હોટલ મે બહાર જાતા હો તો ના જાય પણ આપણા જન્મ દિવસ પર ઉપર એક વર્સારું પણ લગાવી ને તો સારું કહેવાય.
એ એના તો કેટલા માણસોના જન્મદિવસ આવતા હોય તો બધા એક એક ઝાડ લગી દે ને તો કેટલી બધી પબ્લિકની ઝાડ વધી જાય વધારે
હા એ તો તમે બરાબર કહો છો જન્મ દિવસ છે તો એ ટાઈમે પણ અમારા પણ ફ્રેન્ડ સર્કલમાં છે એવા ઘણા જણા તો છે ને એ લોકો પણ મતલબ
ત્યા રબી છે કે મારા આ બર્થડે પરમેં લગાવું હતું તો કેટલું મોટું
હા હા એ તો હા એ તો તમે બરાબર કહોછો. કારણ કે જો મતલબ એનો મતલબ આમ કેટલો મહત્વ પૂર્ણ ફાયદા પણ છે આપણે મતલબ આવી રીતે છોડ ઉગાડીએ તો એનાથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે. છે અને અગર જો વ્યક્તિ જો છોડની સંભાળ રાખે તો તેનાથી મતલબ કઈ અલગ જ આપણને એ ઝાડ જોઈને આનંદ અને સંતોષ ની લાગણી થાય છે, કારણ કે જો ગાર્ડન. ડનમાં અગર જો આપણે બેસીએ ને તો બધી તણાવ આપણી જે ચિંતા ટેન્શન જે બધું હોય છે તે આપણે આપણે કેટલું આપણને તા શાંત ફીલ થાય છે ગાર્ડનમાં.
હાચી વાત છે. ને બહાર તો શું દેશો, એમ તો ઝાડ બધું પૈસા માટે લાવના પડે. ના, અહીંયા રાજસ્થાનમાં તો ગામડામાં તો શું છે? તમે ગમે તા કે જાઓને, તમે ફૂલ ઊઘેલો મળશે, ટમાટર મળશે. નીમનો ઝાડ મળશે. કણેર મળશે, તો એવું બધું અમે તો સમાચારમાં હવે બધા ઊઘેલા છે. તો ઉખાડને લાવને, અમારા ઘર ગાલી દેવાના ગાર્ડનમાં, અમે તો બહુ સારું હવે તો. ને કેટલા બધા ઝાડ ગાલ્યા છે, હવે તો. શાકભાજી ભી એટલી ગાલી છે ને, હવે તો ચોમાસામાં.
હમ અને ઘણા બધા મતલબ આમ છે ને, ઝાડના જે પાન હોય છે ને, ઘણી ઝાડની ડાળીઓ ને, એ તો બધી આપણને મતલબ ઘણી ઘણા છે ને. દવા રૂપે પણ આપણને કામ આવે છે, હવે આયુર્વેદિકમાં તો એ બધું. હમણાં કેટલું બધું ઉપયોગમાં લે છે, ગીલોય છે, અને એવું બધું આમ ઝાડ ઝાડ છે, અલગ અલગ પાન છે, તે બધા આવે તો છે ને, આયુર્વેદિક દવાઓમાં કેટલા બધા વપરાય છે, તો તે આપણા આપણે મતલબ આમ આપણા માટે માટે દવા રૂપ કેહેવાય છે એમ.
તો અમે પીએ ને, અમે રોજ પેલા પારજાતનો ઝાડ નહીં આવતો?
હા.
પારિજાતનો. કૃષ્ણ ભગવાનને ફૂલ છે, ઓરેન્જ કલર વ્હાઈટ કલર નો ફૂલ આવે છે. ઓ દંડી આવે છે, તો અમારા ઘરમાં લાગે છે, અમારે રોજ સવાર મે ઊઠ પાંચ પત્તા તોડે ને, એનો જૂસ કરેને બધાને પીવે અમે લોકો.
તો તે તો સ્વાસ્થ્ય માટે
તો બહ સારું કેવાય, રોજ પાંચ પતા. તોડવાના ધોઈ ને, મિક્સીમાં જયુસ કરે ને, બધાને દો દો ચમચ, એટલો બધો બધાને આવવાનો રોજ કાયમ, ઉત્તમ.
ઘરમાં કોઈને પણ મતલબ બીમારી નથી આવતી એનાથી, એ પરિજતના પાનથી અને કોઈને.
હા, નૈના નૈના ફૂલ ભી આપણે. કૃષ્ણ ભગવાન હોય ને, એને ચડી જાય સવાર મે એટલી બધી પૂછવું આવે ને, આપણે સવાર મે ઉઠે ને તો. એટલું બધું મસ્ત ખુશ્બુ આવતી હોય ને, બધું વ્હાઈટ વહઇટ બધ મજા આવે ત. વની ને, સવારેમાં ઉઠીએ તો.
બરાબર, એ તો તમે બરાબર કહો છો, અને મને તો પેલા આનો ખ્યાલ જ નહીં હતો કે, પરિજાતનું પાર નું આટલું બધું મતલબ અસરકારક છે. હા, તો મારા. મમ્મી એ મને કીધું ને ત્યારે ખબર પડ્યું, છોકરાઓને ખુબ તાવ ને બધું આવતું હતું મારા. મમ્મી એ મને કીધું કે, પરીજાત ના પાર નું જુસ પીવડાવો તો સારું થઈ જશે.
હા, સાચી વાત છે.
તો બસ તો પણ એમ બી આવે છે ને, આ બધા બધા એ બધા પાાર ને, એવા બધા આયુર્વેદિક દવામાં બહુ યુઝ થાય છે હમણાં તો.
હાજ એ પેલી દવાઈ બને છે ને, એ શબદ એને. આયુર્વેદિક દવાઈ બને તો, બધા વર્કશોપ ના પત્તા કોઈ કામ આવતોને દવા. એ એના અંદર મિક્સ કરે છે ને, તો આ આપણે આયુર્વેદિક દવા કેહેવાય એને.
હમ, એ તો તમે બરાબર કહો છો, કારણ કે જો છે ને, મતલબ ગાર્ડનમાં તો શું? એક મતલબ અલગ જ રોનક. હોય છે, આમ બાર કેટલા બધામાં સુંદર સુંદર ફૂલ ઉગે છે. તો એ બધું આપડે આમ જો આપણને ફૂલ છોડ ને બ વૃક્ષ ને બધું આપણે મતલબ આપણા ઘરમાં હોય ને તો કેવી રીતે મતલબ સાફ આપણે એની સંભાળ રાખીએ છીએ. કેટલું મસ્ત આપણેે રોજે એને પાણી પીવડાવીએ છીએ અને એકદમ મતલબ આપણું ગાર્ડન એકદમ લીલું લીલું હરિયાળું જેવું આમ એટલું મસ્ત લાગે છે જોવામાં
સાચી વાત ને મારા ગામડામાં તો તમે આવયો ને તો બધાના ઘેરમાં એવું જ લાગેલો હા બધા ના ઘેરમાં ઝાડ લાગેલા હોય સીતાફળ ના, ચીકુ ના, આપેલા લિંબુ નયા હતા. એ લિંબુના પણ અમારા ઘરમે તો લાગેલા જ છે.
તો કેટલું સારું કેવાય આમ આપણને પણ ગમે
મે રાજસ્થાનમાં બહુ માણસ લગાવે છે ને બધાના ઘરમાં સબ્જી ઉગેલી છે હવે કાયમ સબ્જી ગાલે છે તો કેટલી સરસ સબ્જી હોવે આપણી હા હવે ચલો હવે મને બહુ મજા આવી તમારી સાથે વાત કરવા શીખવા. ચાલો પછી કરીશ કોલ.